હલો!
હેલો! હા ભાઈ, જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
મજા મા ને?
હા ભાઈ બસ મજામાં, ના મળે સીરિયલ જોઈ રહ્યો હતો ફૂટબોલની મેચ હતી સવારે પાંચ વાગે તો બસ એ મારું જોવાનું રહી ગયું હતું તણે બસ એની હાઈલાઈટ પરછથી જોઈ રહ્યો હતો. મે બધી કઈક ફૂટબોલ અન્ય કઈક પ્રકારની જે મનોરંજન માટે જે આપણા છે, જે તમે જોવ છો?
હા જોમ છોમ, ઘણ બધી ગેમ જેમ કે હમણાં આઈ પી એલ પડતી હતી તે એ બધી જો હતા તેના કારણે આઈ પી એલ માં કેટલી દસ ટીમો છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજર રા ટાઈટ હારી ગયું હતું, હમણાં સેમી ફાઈનલમાં એટલે ફાાઈનલમાં હારી ગયું પછી જેમ કે મુંબઈ ઇન્ડિયન્સ કે ઘણી બધી ટીમો હોય છે. તે જોવાની ખુબ જ મજા આવે છે, ટીવી શો જેમ કે તારક મહેતા પ ડોરેમોન હું નાનો તો ત્યારે ડોરેમોન, સિનચન કે એવું બધું ખુબ જ જોતો હતો, જેના કારણે મનોરંજન કરવાની ખુબ જ આનંદ આવ્યો છે. અને ઘણી બધી મોટેશન ફિલ્મ છે ટ્વેલ્થ ફેલ અને ભાઈ એક સી એ ની પણ ફિલ્ડ હતી કે તેઓને બનવા માટે ખૂબ જ પ્રેરણા આપે છે, એટલે જિંદગીમાં આપણે એવી ઘણી બધી ફિલ્મ જોવી જોઈએ કે જે આપણને મોટિવેશન કરે મનોરંજન કરે આ અને ઘણી બધી ગેમો પણ હોય છે, જેમ કે પબજી કે તે પણ રમવું જોઈએ એ એના લીધે આપણને ખુબ સારું લાગે છે આપણે આવું કરશું તો આપણે હા. ખુબ જ મનોરંજન થશું અને તેના કારણે આપણને જિંદગીમાં મનોરંજન જળવાય રહે છે, અને ઘણી બધી ક્રિકે ક્રિકેટની જેમ કે બે હજાર સત્તાવીસનો વર્લ્ડ કપ આવી રહ્યા છે જેના કારણે આપ આપને ખૂબ સારું લાગે છે, અને તે ખૂબ જરૂરી છે જો આપણે મનો થશું તો આપને ઘણી બધી પેલું પણ થશે આ આપણને આપણને કંટાળો ન આવશે એટલે આપણે અન્ય કામમાં આપણે ખૂબ સારું લાગ છે.
હા ભાઈ સાચી વાત છે, અને તમે જ્યાં વાત કરી ક્રિકેટની તો ક્રિકેટમાં સૌથી ફેમસ ગેમ હોય છે આપણે ઇન્ડિયાની પ્રખ્યાત જે ઘણા બધા જોવાનું પસંદ કરે છે, તો તે છે આઈ પી એલ. આઈપીએલમાં દસ ટીમો હોય છે, અને ઘણા બધા ફેન ફોલોઈંગ હોય છે, જેમ કે દસ નામ કેવું તો હું એ કેસ કે છે, બેંગલોર છે, ચેન્નાઈ છે મુંબઈ ઇન્ડિયન્સ છે, રાજસ્થાન છે, હૈદરાબાદ છે, દિલ્હી કેપિટલ્સ છે પછી ગુજરાત છે, લખનઉ છે, કોલકતા છે, અને લખનઉ સુપર જઇન્ટ આ આટલી બધી ટીમો હોય છે અને એના ઘણા બધા ખેલાડી ફેમસ છે જેમ કે વિરાટ કોહલી, એમ એસ ધોની, રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા વગેરે આ બધા ખેલાડીઓ કેટલાક ભરાવે છે, જેના કારણે મનોરંજન માટે પોતાના ઘરે બેસીને ટીવી જોઈ છે ક્રિકેટની મેચ સાડા સાત વાગે થી અગિયાર વાગે બાર વાગ્યા સુધી ચાલે છે, ઘણી વખત ત્રણ વાગે પણ મેચ હોય છે, તે સેટરડે સંડે હોય છે જેથી કરીને લોકો પોતાની રજામાં એ મનોરંજનનો આનંદ માણે છે અને તમને ખબર જ છે કે લોકો સૌથી વધારે પ્રિય કરે છે મનોરંજન માટે જોવાનું તો તે છે તારક મહેતા, તારક મહેતા ફિલ્મ એટલી ઘણી પ્રસિદ્ધ છે, જે બે હજાર લગભગ અ મારે ખ્ય પાક્કું ખ્યાલુ નથી પણ બે હાજાર સાત માં આવેલી છે, એવું મને જાણ થઈ છે અને એ ફિલ્મ એટલી બધી મજા, અ સિરિયલની એટલી બધી મજા આવે છે. અને એમાં સૌથી કમબેડી કોમેડી કરેક્ટર જેઠાલાલ ચંપકલાલ ગડા અને એનું ફેમિલી આ ખુબ કોમેડી ફેમિલી છે. અને ત્યારબાદ તમને ખબર જ છે કે માર્વેલ જેમ કે આપણી જે બહારની ફિલ્મ છે. તે તમને ખબર છે તો બધી જોવાની ઘણી મજા આવે છે. અને હોલવુડ મૂવી પછી હોરર મુવી એ બધી આપડને એટલી બધી મજા આવે છે જેના કારણે આપડાને બીક તો લાગે છે. તે છતા પણ આપણે મુવીને એન્ડ સુધી જોય છે. અને પોતાનું મનોરંજન કરી જ છે. અને બોલીવુડ મૂવી પણ ઘણી પ્રસિદ્ધ છે. પણ મને બોલીવૂડ મૂવી ગમતી નથી. કારણ કે બોલીવુડ મૂવીથી કોપી જ હોય છે જે સાવ ની ઘણી બધી મૂવી હોય છે તે સાઉથની બધી મુવી કોપી જ હોય છે. તો આપણે એ વસ્તુ ઈ ફિલ્મને જોવાન ટાળું છું. અને જે એની પાછળ જે સ્ટોરી હોય છે તે સ્ટોરીને આપડે સમજવું જો જોઈએ અને તમને ખબર જ છે. ધુરંધર મૂવી જે આપણા ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચે કઈ સમથિંગ થયું હતું. તો તેના વિશે તો લોકો એ જોવું જ જોઈએ. મેં તો જોયું નથી પણ મે તો અ અમણા થોડાક દિવસોમાં જોવાનું જ છે. કારણ કે એ મૂવી એટલી મોટી છે, ત્રણ અને ચાર કલાકની અને એના બે ભાગ છે. તો તેના માટે સમય જોઈએ છે. તો હું મારા રજાના દિવસની મૂવી ન ચોક્કસ જોઈશ. તમે આવી મૂવી જોઈ છે?
હા, ધુરંધર મૂવી અમે પણ જોઈ છે કે તમે કીધું તે ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે કઈ થયું હતું તેના વિશે હતી. એટલે તેમાં આપણે જોઈ શકીએ કે તેમાં સારા કેરેક્ટર પણ હતા અને ખરાબ કેરેક્ટર પણ હતા. તેના લીધે આપણે ને એ ફિલ્મ પણ જોવી જોઈએ. જેમ કે આપણને જેમ કે આપણે ઘણી બધી ફિલ્મ હોય છે. કે આપણે તે થિયેટરમાં જઈને જોઈ જઈએ કે જે ખુબ જ મનોરંજન કરે છે. આપણે મનોરંજન જિંદગીમાં હોવ જોઈએ જેમ કે પેલા કીધું તેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ હમણાં પાંચ હજાર એપિસોડ પૂરા થવાના હશે. છે. અને જેના કારણે મનોરંજન ખૂબ જ છે. હમણાં તો શોર્ટમાં રીલને એ જોવાની ખુબ જ મજા આવે છે. જયારે પણ ફ્રી ટાઈમ હોય ત્યારે રીલને વી જોઈએ. શોર્ટ વિડીયો, યુટ્યુબ પર બ્લોગ, જેમકે સૌરવ જોશી કે આ ઘણા બધા ઇન્ડિયન હેકર કે આ ઘણી બધી ચેનલ હોય છે. જેમ કે કોઈના પણ વ્લોગ આપણે જોઈએ ખાવાના વ્લોગ, ફરવાના વ્લોગ હું ઘણા પ્રકારની તે ફરવાના વ્લોગ વધારે જોઉ છું. જેમ કે તેમાં ખુબ મજા આવે છે. અને તે વ્લોગના કારણે ખુબ પેલું આનંદ પણ આવે છે. અને આપણે એવું જ કરવું જોઈએ કે આપડે આનંદ આવે એવું જ જોવું જોઈએ. યુ ટ્યૂબ પર ઘણી બધી ચેનલો હોય છે, જેમ કે રેસીપીની ચેનલ પણ હોય છે. આપણને જયારે પણ મન થયુ હોય ત્યારે કઈ ખાવાનો કે જેના લીધે આપણને ખુબ સારું લાગે છે આપણે એવું કરવું જોઈએ કે આપણે તે ખૂબ જરૂરી છે.
હા, ભાઈ સાચી વાત છે. અને તમને ખબર જ હશે કે અમારા વોલીબોલની ટુર્નામેન્ટ હતી તો લોકો એને ફોનમાંને ટીવીમાં જોઈને મનોરંજન માણતા હતા. તે આપણે ઇન્ડિયાની જે ટીમ હતી જે સેમીફાઈનલમાં આવી હતી પણ સેમીફાઈનલમાં હરી ગઈ હતી. તો જોવાની કેટલી મજા આઈવી હતી એટલું મનોરંજન થયું તું. કારણ કે એમાં પાંચ છત રમ રમવામાં આવે છે. ને પાંચમાથી ત્રણ જીતવાનું હોય છે. તો તેમાં થી પહેલો સેટ તો આપડી ઇન્ડિયા જીતી ગઈ હતી. પરંતુ કન્ટિન્યુ બે સેટ તે ઈન્ડોનેશિયા જીતી હતી. અને પાછો ચોથો સેટ તે આપડી ઈન્ડિયા જીતી, પણ પરંતુ પાંચમા સેટમાં ઈન્ડિયા હારી ગઈ હતી. તો આપડા માટે ઘણા દુઃખી જેવી વસ્તુ કેહેવાય છે. તો કેટલાક બધા એના ફેન્સ ચ ફેનસ જે રડ્યા હતા. પણ આપડા માટે સારું કેવાય કે આપડી ઈન્ડિયાની ટીમ સેમીફાઈનલ માટે પણ આવી હતી. અને ત્યારબાદ તમને ખબર જ છે કે જે કાર્ટૂન બધા હોય છે, જેમકે છોટાભીમ, સિનચેન, નીન્જાહથોળી, ડોરેમોન અને બીજું છે જે
આપડા ઘણું ફેમસ હતું ને મે તો નાનો તો ત્યારે આવે તરત જોવા લાગી જતો હતો કેમ નાનો તો ત તો ઘણા બધા પ્રકારના શો પણ આવતા હતા જેમ કે પાવર એન્જ અને વગેરે વગેરે બેન કાર્ટૂનો જે જોવાની અલગ જ મજા આવતી હતી અને તમને ખબર જ છે કે માલ એટલું હાસ્ય કાર્યક્રમ હતું એટલી મજા આવતી જોવાની. એમાં કઈ પણ પ્રકારનું બોલચાલ ન હતું પરંતુ કોમેડી જેટલી એટલી સારી હતી કે લોકો હસી હસીને પોતાનું પેટ તૂરી લેતા હતા અને તે તે બીજું છે તપીલું ગુટરકુ એ જૂનું એવું સિરિયલ છે. જે લોકોને આટલી મજા આવતી હોય. તેમાં પણ બોલાચાલી નો કઈ પણ કાર્યક્રમ ના મળે પરંતુ એનું એક્ટિંગ અને એવી છે એટલા હસે છે અને પોતાનો મજા મારે છે. અ તમને ખબર છે કે બાહુબલ બાહુબલી મુવી એટલી પ્રસિદ્ધ મુવી છે કે બહારના દેશમાં પણ લોકો એના ઘણા જોવાની પસંદ કરે છે. અને મે તો મારા ફેમિલી મેમ્બરને પણ બહુ બધી મુવીઝ બતાવી છે કારણ કે એટલી સારી મૂવી છે કે આપણા વડીલોને અને નાના બાળકોને પણ જોઈને મજા આવે છે. એ જે સ્ટોરી છે એ જે કેરેક્ટરની એક્ટિંગ છે તે ખુબ સારી છે જેથી કરીને મેં તો બધાને જ કહું કે જેને પણ બાહુબલી મુવી નથી જોઈ તે બાહુબલી મુવી એક વાર જોવ અને એના જે કહાની છે હિસ્ટ્રી છે એ તે જાણો અને એનું જે ડિટેલ છે તે મેળવો જેથી કરીને આપણને ખુબ સારું એવું પડે. બાકી તમે કઈ આવી મુવી જોઈ હતી?
હા અમે એવી ટ્વેલ્થ ફિલ્મ મવી હમણાં જોય હતી કે જેના લીધે ખુબ મોટિવેશન મળી ગ ટવેલ્માં ફેલ થઈ ગયા તો તેઓ એટના ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે એટલે એવી મૂવી અમે ખૂબ જ જોઈ હતી. જેના લીધે આ પછી અમે મનોરંજન માટે ધમાલ, ટોટલ ધમાલ છે. એવી બધી ફિલ્મ જોતી જોઈ હતી બાહુબલી ફિલ્મ જૂનું પુરાણો માટે પણ આવે છે. તે ખૂબ જ જરૂરી છે. છે અને તે ફિલ્મ બનાવવા માટે પણ ઘણા બધા પૈસા લાગ્યા અને તે કમાઈ પણ સારી છે. અ આપણે મેં કીધું તેમ હું યુટ્યુબ યુટ્યુબ શોર્ટ વિડીયોને ઘણા અપલોડ પણ કર છો અને બનાવું પણ છું અને તેના મળ લીધે હા પછી મનોરંજન માટે જોવું પણ છું. ઘણા બ્લોગ પણ જોઉં છું અને ફરવા ફરવાના બ્લોગ પણ જોઉં છું અને તે ખુબ જ જરૂરી છે કે લોક જોવામાં આપણને ઘણા બધા આ અ સારું પણ લાગે છે.
હા ભાઈ સાચી વાત છે. આ બધું વસ્તુ જો છે લોકોને મનોરંજન થાય છે ને લોકો ઘણી બધી વસ્તુઓ શીખે છે. તો આપણે એ બધું માધ્યમ ના દ્વારા આપણે સારું છે એવું શીખવું જોઈએ ક પણ ખરાબ એવું શીખવુ ન જોઈએ અને બીજી વસ્તુ છે કે તમને ખબર
વચ્ચે જે આપણી મમ્મી લોકો જે ટીવી સો જોય છે જેમ કે અનુપમાને સરિલ તે પણ કરી સારી એવી સિરિયલ છે. તમારી મમ્મી એપિસડ મિસ નથી કરતી અને એટલી બધી લગભગ બધી જ મહિલાઓ એ સિરિયલને એવું જોઈ છે અને તમને ખબર જ હતી કે આપડણે અમડતો નથી હલો કારણ કે પેલી ડબલ્યુ-ડબલ્યુ-ઈ ડબલ્યુ-ડબલ્યુ-એફ જેટલી ફેમસ ગમે હતી જે લોકો ખુબ ધૂમધામથી જોતા હતા અને ઘણું બધું શીખતા હતા અને જોન્સીના પછી વગેરે વગેરે લુચાને કેરેક્ટર છે લોકોના પેલા હતા અને આપણ ભ જે ખેલાડી જેનું નામ છે ગ્રેટ ખલ્લી તે પણ એમાં ભાગ લઈ અ લીધેલો હતો અને ગ્રેટ ખલ્લી ના પણ ઘણા બધા ફેન હતા. તો મેં તો આ બધા એપિસોડ ઘણા બધા જ જોયા છે. તો મે તો કેવું છું કે પિસોડવ જોવુ, જોઈએ અને જે આપણા ભારતીય ખેલાડીઓ જે મનોરંજન માટે જે, કઈ પ્રકારના ખેલકૂદમાં ભાગ લીધો છે, તો તેને આપણે વું જોઈએ, સર તો ભ આપણે મળીએ આગળ પણ આપ આવી બધી ઘણી બધી ફિલ્મો મનોરંજન વિશે, વાતો કરીશ